હાલો.
હા કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે ક આપડે કઈ વિષય પર વાત કરીએ.
આજે આપણે સપના અને જીવનનો લક્ષ્ય વિશે વાત કરીએ.
હ હ, આ તોહ ખુબ સરસ ટોપિક છે. દરેક વ્યક્તિ તેના જીવનમાં સપનાઓ નો ખૂબ મહત્વ હોય છે.
હા કારણ કે સપના માણસને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
હા એ તો તમે સાચું કહ્યું જો કોઈ વ્યક્તિ પાસે સપનું ના હોય. તો તેનું જીવનમાં શું કરવું એને ખબર જ ના પડતી હોય એનું જીવન સ્પષ્ટ જીવન ના હોય.
હા એ તો તમને સાચી વાત કહી તમારું કયું ખાસ સપનું હતું.
હા મારું સપનું છે ને જીવનમાં સપ ફડ બનવો અને મારા પરિવાર નું નામ રોશન કરો તમારું કઈ સપનું હતું.
હા મારું સપનું છે કે હું મારા ક્ષેત્રમાં કંઈક મોટું કરું અને લોકોને મદદ કરી શકું.
બો સરસ પણ મને લાગે છે કે સપના જોવું સરળ છે અને તેને પૂરું કરવું મુશ્કેલ છે
એ તો સાચી વાત છે કારણ કે સપનાઓને હકીકતમાં બદલવા માટે મહેનત, સમય અને ધીરજ રાખવો જોઈએ
એ તો તમે સાચી વાત કીધી ઘણા લોકો શરૂઆતમાં ખુબ ઉત્સાહિત કામ કરે છે, પણ પછી મુશ્કે ઉકેલીઓ આવે તો એ હિંમત હારી જાય છે
હા, એ તો તમને સાચી વાત કહી પણ મુશ્કેલીઓનો તો દરેક જીવનમાં આવે જ છે, તેમાંથી શીખવું જ જોઈએ
હા એ તો તમે સાચી વાત કહી નિષ્વળતા પણ જીવન નો એક ભાગ છે જો કોઈ પરિક ક્ષામાં ઓછા માર્ક્સ આવે તો એનો અર્થ એ નથી ને કે એ વ્યક્તિ જીવનમાં સફળ ન થઈ શકે
એકદમ સાચું કહ્યું તમને ઘણી વખત નિશળ નિષ્ફળતા આપણને ઘણું મજબૂત બનાવે છે
હા એ તો તમે સાચી વાત કહી જીવનમાં લક્ષ્ય નક્કી કરવું પણ ખુબ મહત્વનું છે
હા, કારણ કે લક્ષ્ય વગર માણસ દિશા વગરની નાવ જેવો બની જાય છે
હા, એ તો તમે સાચી વાત કહી અને લક્ષ્ય એવું હોવું જોઈએ કે જે આપણને પ્રેરિત કરે ઘણા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને જોઈને કારગિરી પસંદ કરે છે પણ મને લાગે છે કે એ પોતાનો રસ અને ક્ષમતા મજૂબ પસંદ કરવી જોઈએ
હા, એ તો તમને સાચી વાત કહી કારણ કે બીજાને જોઈનેે લેવાયેલો નિર્ણય હંમેશા સાચો હોય એવું જ નથી
હા, એ તો તમે સાચી વાત કહી આ સોશિયલ મીડિયા નો પણ યુ અ અ પણ યુવા પર ઘણો પ્રભાવ છે ઘણા લોકો કલાકો સુધી ફોનમાં સમય પસાર કરે કરે છે
હા, એ તો તમને સાચી વાત કીધી ટેકનોલોજી ખરાબ નથી પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ સમયનું આયોજન પણ સપનાઓ પૂરા કરવા માટે ખૂબ જ જરૂરી છે
હા, એ તો તમે સાચી વાત કહી જો આપણે રોજ થોડું થોડું કામ કરીએ તો મોટા લક્ષ્યો પણ સરળ બની શકે મને લાગે છે કે પરિવારનો સહયોગ પણ ખૂબ મહત્વનો છે
હા એ તો તમને સાચી વાત કીધી, પરિવાર આપણને પ્રોત્સાહન આપે છે અને મુશ્કેલીમાં સાથ આપે છે, શિક્ષકો પણ વિદ્યાર્થીઓના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
હા એ તો તને સાચી વાત કહી, કારણ કે કે તેઓ માર્ગદર્શન આપે છે કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના કમાવાને, સફળતા માને છે પણ મારા મત મુજબ ખુશી અને સંતોષ પણ એક સ પડતાનો ભાગ છે.
હા એ તો તમને સાચી વાત કહી, સફળતા એટલે માત્ર મોટું ઘર કે મોધ કાર નથી, સફળતા એટલે પોતાના સપનાઓનો પૂરા કરીને ખુશ રહેવું, અને સમાજ માટે પણ કંઈ સારું કરવું.
હા એ તો તમે સાચી વાત કહી, એટલે હું કહીશું કહીશું કે મોટા સપના જોવામાં, ડરવું ના જોઈએ, અને તે સપનાઓને પૂરા કરવા માટે સતત મહેનત કરવી જોઈએ. તમને શું લાગે છે શું દરેક વ્યક્તિના સપના એક સરખા જ હોય છે?
હા એ તો તમને સાચી વાત કહી, મને લાગે છે કે દરેક વ્યક્તિના અલગ અલગ સ્વપ્નો હોઈ શકાય, દરેક વ્યક્તિના એકસરખા સ્વપ્ન ના થાય.
હા એ તો તમે સાચી વાત કહી, અને કેટલાક લોકોના સપના માત્ર પોતાના માટે નહી, પરંતુ પરિવાર માટે પણ હોય.
એકદમ સાચું કહ્યું તમને, ઘણા લોકો પોતાના માતા પિતાના સપના પૂરા કરવા માટે પણ મહેનત કરે છે, પણ ક્યારેક એવું પણ બને છે, કે પરિવાર અને વ્યક્તિના સપના અલગ અલગ હોય.
હા ત્યારે ઘણી પ્રોબ્લમ આવે છે, વ્યક્તિ વિચારે છે કે પોતાના દિલ દિલની સં સંંભળવી કે પરિવારની, તમારા વિશે એવા સમયે શું કરવું જોઈએ?
મારા મતે તો શાંતિથી વાત કરવી જોઈએ, પોતાનો વિચારો અને પરિવારનો વિચારો સમજાવવા જોઈએ.
સાચું, કારણ કે ઘણી વાર લોકો એકબીજાને સમજ્યા વગર નિર્ણય લે છે, અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ, આજકાલ ઘણા વિદ્યાર્થીઓ અને ને એ પણ ખબર ન હોતી કે જીવનમાં શું કરવું જોઈએ, કારણ કે તેઓ ઘણી વાર બીજા લોકોને જોઈને પ્રભાવિત થઈ જાય છે અને એના જેવા નિર્ણય લઈ લે છે.
હા એ તો તમને સાચી કહ્યું, સોશિયલ મીડિયા પર કોઈની સફળતા જોઈને લોકોને લાગે છે કે હું પણ તરત જ સફળ થઈ જાઉં, પણ લોકો સફળતાની પાછળ મહેનત નથી જોતા.
હા, તે એ તો તમે સાચું કીધું, તેઓ માત્ર પરિણામ જોવે છે, પ્રક્રિયા નહી, સફળ લોકો ઘણી નિષ્ફળ નિષ્ફળતાઓ માંથી પસાર થઈ થઈને સફળ બન્યા છે.
મને લાગે છે કે ધીરજ ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક વસ્તુ સમય લે છે, જો કોઈ વિદ્યાર્થી આજે ભણવાનું શરૂ કરે તો કાલેજ ટોપર નથી બની જતે, તેના માટે નિયમિત અભ્યાસ અને સતત પ્રયત્ન જોઈએ, જીવનમાં આત્મવિશ્વાસ પણ ખૂબ જ મહત્વનો છે.
હા આ તો તમે ખુબ સરસ વાત જો આપણેે પોતાની ઉપર વિશ્વાસ નહી કરીએ તો બીજા બીજા ઉપર પણ નહી કરે, ઘણા લોકો નિષ્ફળ થયા પછી વિચારે છે કે, હવે હું કઈક નથી કર કરી કરી શકતો, તો હવે હું કઈ નહી કરીશ, પણ હકીકતમાં નિષ્ફળતા તો સફળતાની જ સીડી છે.
હા એ તો તમને સાચી વાત કરી, ક્યારેક નાના લક્ષ્યો બનાવવાથી પણ મદદ પડે છે, કારણ કે નાના લક્ષ્યો ધીમે ધીમે મોટા લક્ષ્યો સુધી લઈ જાય છે, જેમ કે જો કોઈને સારી નોકરી જોઈએ તો પહેલા સારી રીતે અભ્યાસ કરવો પડે, પછી નવી કુશળતા શીખવી પડે અને અનુભવ મેળવવો પડે.
સાચું ક્યું, એક દિવસમાં કોઈ સફળ નહી થતું, સફળતા માટે સમય લાગે છે મહેનત લાગે છે અને સમર્પણ પણ જોઈએ છે, આજે આ અને લોકો આ બધું ભૂલી જાય છે. કે મહેનત વગર કઈ થતું નથી, તમને શું લાગે છે નાનપણમાં જો જોવામાં આવેલા સપના મોટા થયા પછી બદલાઈ જાય છે?
હા ઘણી વખત બદલાઈ જાય છે, પણ નાનપણમાં ઘણા બાળકો પાઇલટ, ડોક્ટર કે અભિનેતા બનાવો વિચારે છે પણ પછી અનુભવ સાથે વિચારો બદલી જાય છે.
સાચું, જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણને પોતાની પ પસંદગી અને ક્ષમતાનું વધુ ખ્યાલ આવે છે, અને ક્યારેક પરિસ્થિતિઓ પણ સપનાઓનો અસર કરે છે.
હા કેટલાક લોકો તો પાસે પ્ર પ્રતિભા હોવા છતાં તેમને યોગ્ય તક મળતી નથી, પણ આજના સમયમાં ઓનલાઈન શિક્ષણ અને ટેકનોલોજીને કારણ ઘણી નવી તક મળી રહી છે.
હા એ તો તમે સાચું કહ્યું, હવે લોકો ઘરે બેઠા પણ નવી વસ્તુ શીખી શકે છે, ઘણા લોકો ઓનલાઈન કોર્સ કરીને નવું કુશળતા શીખી શકે છે, આજે અને આજકાલ ઘણા યુવાનોને ફ્રીલાન્સિંગ અને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં પણ ઘણો રસ ચડ્યો છે, કારણ કે હવે કાર્યરત રસ્તા પહેલા કરતા વધુ વધી ગયા છે પણ એક વાત મને હંમેશા વિચાર માં આવે છે, જો કોઈ વ્યક્તિ વારંવાર નિષ્ફળ થાય તો શું કરવું જોઈએ?
મારા મતે તો તેને પોતાની ભૂલો શોધવી જોઈએ અને સુધારવાનો પ્રયત્ન કરવી જોઈએ. એટલે કે હાર માનવી નથી. થી જોઈએ બદલે ફરી પ્રયાસ કરવો જોઈએ.
બરાબર કારણ કે સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો તફાવત ઘણી વાર એટલો જ હોય છે, કે સફળ લોકો પ્રયત્ન ચાલુ રાખે છે. બરાબર ને.
હા, એ તો તમને એકદમ બરાબર વાત કરી. ચાલો આપને મળીને વાત કરીએ.
હા, ચાલો રાધે રાધે.
રાધે રાધે.